બીજી એકટીવીટી વિડયોમાં કર દે ફટાફટ દસ મિનિટમાં પતાવી દઈએ.
હા.
હા.
જે ખોરાક આપણા શરીર માટે જરૂરી છે કારણ કે તે આપણને ઉર્જા વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે પોષક તત્વ આપે છે સારો ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનીજ અને પાણીનોો સમાવેશ થાય છે ના ઉદાહરણ તરીકે ફળો અને શાકભાજી દૂધ અને દૂધની વસ્તુઓ દાળ કઠોળ અને અનાજ સુકા મેવા પૂરતું પાણી જંક ફૂડ વધારે તેલ ખાંડ અને મીઠું ધરાવતો ખોરાક ઓછો લેવો જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય પર ખરાબ કહી શકે છે સંતુલિત આહાર લેવાથી શરીર તંદુરસ્ત રહે છે.
બોલ.
એટલે જે ખરાબી છે તે ચલાવી લએ. ખોરાબ ન કટ થઈ ગયો.
ના જમ છે.
ઢડી પીડીટ દેનેરે ઘ બાર નીકળે ચ ચજી પીડી પણે એના લીધે પેરાગ્રાફ જેવું
હા.
કોણ કોણ? આપડે ફરી જા. હોવે આગા ના ના. ના બેસને હમણાં પછી જા. આપડે કરવાનું.
ચાલ છે.
ઓ ભાઈ તું બોલને.
હ એ પાછુ પાછુ જ જોઈએ.
તમે જયારે ટાસ્ક ખોલ્યા તો શું આવ્યું ચેટ જીપીટીમાં બોલ.
ના
ધીમે ધીમે બોલજો એટલે એનર્જી રહે.
હા.
એમ એક સાઇડ પકડો.
અ દીને નું અતમ સ મારા જે જીવન માટે મૂળભૂત જરૂરિયાત છે ખોરાક શરીરને ઊર્જા આપે છે. વૃદ્ધિ માં મદદ કરે છે અને શરીર ને સ્વસ્થ રાખે છે. યોગ્ય હે?
હોવે
હે?
મીધીને બહુ લાદે ની
શરીરને સ્વસ્થ રાખે છે. યોગ્ય અને સંતુલિત ખોરાક લેવાથી શરીર મજબૂત બને છે. તથા રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ખોરાકના મૂળભૂત ઘટકો કા કાર્બોદીન શરીરને ઉર્જા આપે છે, ચોખા ઘઉં અને બ ટાકા માંથી મળે છે પ્રોટીન શરીરના વિકાસ અને સા સમારકામ માટે જરૂરી છે દાળ દૂધ ઈંડા, કઠોળ એ એમાંથી મળે છે. ચરબી ઉર્જાનો સંગ્રહ કરે છે.
બોલતી જાય ને મમ્મી જો વાત કરી હું તો દહ મિનિટ થઈ રે ધરા જોડ ધરા બોલે હુંબરું છું ધરા કોલે ના કરતી. હા બોલ બોલ
ઉર્જાનો સંગ્રહ કરે છે અને શરીરની ગરમી આપે છે. ઘી, તેલ, સુકામ મેવાથી મળે છે વિટામિન શરીરની તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ફળો, લીલા શાકભાજી. ખનીજ તત્વ હડકા અને દાંતને મજબૂત આપે છે. દૂધ અને શા શાકભાજીમાંથી મળે છે. પાણી શરીરની વિવિધ ક્રિયાઓ માટે આ આવશ્યક છે. સંતુલિત કે આહારનું મહત્વ શરીરને પૂરતું પોષણ મળે છે. રોગોની ભિક વિકાસમાં મદદ કરે છે. કાર્યક્ષમતા અને તંદુરસ્તી જાળવી રાખે છે. હા તે
પતિ જ્યું?
ના
હજી ગમે તો નોકની જ વાત કરવાની. ખીચડી હ તો કઈ કઈ મતલબ રાખવાનું.
સ્વસ્થ જીવન માટે પૌષ્ટિક અને સંતુલિત ખોરાક લેવા માટે ખુબ જ જરૂરી રોજીના આહારમાં અનાજ, દાળ, દૂધ હ ભડો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. ખોરાક વિશે વિગત દ્વાર માહિતી અલી નઈ હહ દસન મીટ થઇ જઈએ.
હે આમાં રેકોર્ડંગ બેકોર્ડંગ કશું ના થાય ને
ગઈ તાર પાછી ખોરાક એ મનુષ્યની હવે મૂળભૂત જરૂરીયાત છે જીવંત રહેવા માટે શરીરની વૃદ્ધિ કરવા, શક્તિ મેળવવા અને
એવું ના હોય બકા હવે ખાઈ લેવા દે હવે ખાલી કસુ ના હોય ભઈ તોય આગળ કોઈ નેક રેકોર્ડિંગ કરેલું ના હોય.
પોષણ તત્વો પૂરા પાડે છે. જે શરીરના વિવિધ કાર્યોને યોગ્ય રીતે ચલાવવામાં મદદ કરે છે. ખોરાક ખોરાકનું મહત્વ શરીરને ઊર્જા પૂરી પાડે છે. શરીરની વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરે છે. શરીરનો કોષો અને પેશીઓનું સમારકામ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે, માનસિક અને શારીરિક અ સ્વસ્થ જાળવે જાળવે છે. તા શરીરની વિવિધ અંગોને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. ખોરાક ના મું મુખ્ય પોષક તત્વો કાર્બોદિત ઘઉ, ચોખા, બાજરી, મકાઈ વટાકા, ખાંડ કાર્ય શરીર ને ઊર્જા પૂરી પાડે છે.
અને મજા આવે. હુહ દલા હુઈજી.
અલી હોભ્ર શું? હલો.
બોલતીએ.
હા.
ખાલી અંદર જનરલ વાત કરવાનીસ પછી હો.
હે.
જનરલી વાત કરવાની મતલબ નોર્મલ આપડે રોજ કરીએ ને એવ રીતે.
હારું દૈનિક કાર્ય કરવા અને શરીરઆ શક્તિ આપે છે, પ્રોટીન શરીરના વિકાસ અને ત તૂટેલા કાર્યોના તૂટેલા કોષકો ના સમારકામ માટે જરૂરી છે. પીએસયુ અને સ કોષોનું નિર્માણ કરે છે શ શરીર વૃદ્ધિ માં મદદ કરે છે ચરબી ચરબી કરી અ ચરબી શરીરની ઉર્જા નો સંગ્રહ કરે છે. ઘી, માખણ, તેલ અને સુકા મેવા ખાવાથી શરીર ને ગરમી આપે છે. થી જરૂરી વિટામિન ના પોષ પોષણમાં મદદ કરે છે વિટામિન વિટામિન શરીર ને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે ફળો, લીલા શાકભાજી, દૂધ રોગકારક શક્તિ વધાર વધારે છે, આંખો ત્વચા ને હડકા ને સ્વસ્થ રાખે છે. અનેષ તો તો
ખનીજતત્વો શ શરીર ના વિકાસ માટે મહત્વપૂર્ણ છે, દૂધ, લીલા શાકભાજી ફળો, અનાજ હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે લોહીનું નિર્માણ કરવામાં મદદ કરે છે. પાણી હલો.
દાદા ઓ ધારા હુઈ ગી ખાલી હું હોભળું તે પણ એમ કહું છું ધીરે બોલજે પેલા બધા બહાર બેઠા સ.
તાર એટલે અત્યારે તારી ઢીંગલી પડી ગઈ.
ધીરું મજા ધીરે હોય તો.
તમે મજામ. શું કર અર્પિતાભાભી. એવું તહીં છે.
બે મિનિટ નું બોલ દે અવે હેડ ફટાફટ. લાય હુ બોલુ.
હાલ નહી રીતે કર્યું તન ખબર નહીં પડતી એવી રીતે કરવાની. શરીરનું તાપમાન નિયંત્રણ કરે છે પોષક તત્વો શરીરમાં પહોંચાવે છે. કચરાના કચરા ના પદાર્થો ને બહાર કરે છે. સંતુ સંતુલિત આહાર જે આહારમાં તમામ
એમને કોમનું શઆ કરવું હોય
જે આહારમાં તમામ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય તેને સંતુલિત આહાર કહેવાય છે. સંતુલિત આહાર માં સમાવેશ હતો ખોરાક અનાજ દાળ અને કઠોળ દૂધ બને દૂધ ની બનાવટો લીલા શાકભાજી ફળો સુકા મેવા ઉર્દુ પાણી સારા ખોરાકની આદતો સમયસર ભોજન લેવું તાજો અને સ્વચ્છ ખોરાક ખાવો વધુ તેલયુક્ત અને જંક ફૂડ ટાળવું દરરોજ પૂરતું પાણી પીવું ફળો અને શાકભાજી નો નિય નિયમિત ઉપયોગ કરો ભોજન સારી રીતે ચાવીને આવું ખોરાક ના અભાવ થી થતી સમસ્યાઓ કુપોષણ નબળાય તેને એની મી મિયા લોહી નું રક્ત વૃદ્ધિમાં અવ અવરોધ રોગ પ્રતિકારક શક્તિ માં ઘટાડો ની નીકળ મારા માનવ જીવનનો આધર છે યોગ્ય પ્રોટીન અને સંતુલિત ખોરાક લેવાથી શરીર સ્વસ્થ ક રહે છે શક્તિ મળે છે અને
આભાર આભાર ફોન તારે કટ નહીં કરવાનો ફોન હું કટ કરીશ
બચી શકાય છે અને દરેક અ વ્યક્તિને રોજિંદા જીવનમાં સંતુલિત આહાર આપવા અપનાવવો જોઈએ થોડુંક બોલતું બકા હેડ
હા ઉભી રે
ના ઉભી રે
થઈ ગઈ દસ મિનટી પાછળ એક સેકન્ડ જવા દઉં બે પૂત પતી ગયું. કટ કરું છું હેડ